ઓહ.
હેલો.
અવાજ આવે છે? હલો, અવાજ આવે છે?
હલો.
હલો.
હા આવે છે.
આવે છે અવાજ?
હેલો.
અવાજ આવ્યો મારો. હલો.
કપાઈ જાય, હ હેલો.
અવાજ આયો?
હા આવે છે પણ કપાઈ જાય છે, હેલો. હલ્ હલો.
હવે આવ્યો અવાજ. હલો, હવે આવ્યો અવાજ? હા કેમ છો?
બસ મજામાંજો તમે કેમ છો?
બસ મજામાં, તબિયત પાણી સારા ને?
હા બધાના સરસ હમ.
ઓ ઘરે બધા મજામાં?
હા બધા મજામાં.
હું તમને એમ વાત કરવા માંગુ છું. કે અત્યારે ચાલી રહેલા ભણતર વિશે. કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. તો તમારા મતે બાળકને, કયા મીડિયમમાં મુૂકવા જોઈએ.
હ હું મારું કઉ ને. તો ગુજરાતી મીડિયમ સારામાં સારું.
ગુજરાતી મીડિયમ.
હા ગુજરાતી મીડિયમ.
કયા કારણથી?
આપણેે રહીએ છીએ ભારતમાં. આપણા ભારતમાં મોસ્ટલી ગુજરાતી જ ભાષા વપરાતી હોય છે અને આપડી ઓળખ પણ એ એ રીતે જ હોય છે અને કેવું કે ઈંગ્લિશ મીડિયમ ના છોકરા ને કેવું તમે ગુજરાતીમાં પૂ એ કરવા જશો ને તો એને નહી ફાવે અને ગુજરાતી મીડિયમ વાળો છોકરો ઈંગ્લિશમાં પણ વાત કરી શકે છે
હા એ વાત સાચી તમારી
હમ્મ
મારું પણ એવું જ માનવું છે કે અત્યારે બાળકને આપડે ગુજરાતી મીડિયમ માં જ મુૂકવો જોઈએ કારણ કે ગુજરાતી આપડે ઘરમાં બધા વ્યક્તિ ગ ગુજરાતી માં જ વાતચીત કરીએ છે
બરાબર
અત્યારે કેવું ઈંગ્લિશ મીડિયમમાં બાળક ને મૂકે ને તો સ્કૂલમાંથી જ કે છે કે બાળક સાથે ઈંગ્લિશ માં વાત કરો અથવા તો હિન્દી માં વાત કરો પણ ગુજરાતી ભાષા નો કોઈ ઉપયોગ જ ના કરો અત્યારે એવું કે છે સ્કૂલ માંથી જ એવું કે છે
હા
એટલે ગુજરાતી અને આપડે રેવાનું ગુજરાત માં બોલવા ઘરના દરેક સભ્ય બોલે ગુજરાતી ભાષા
બરાબર છે
ઈંગ્લિશ કા તો હિન્દી ભાષાનો તો કોઈ અર્થ જ નહી ને હલો
બરાબર છે એ કે હેલો હમ્મ
હા આવે છે અવાજ
હા આવ્યો આવ્યો હમ્મ
ઓકે ઓકે એટલે મારા મતે પણ હું એમ જ કહીશ ગુજરાતી મીડિયમ બેસ્ટ છે કારણ કે ગુજરાતીમાં ભણતું ગુજરાતી માં ભણતું બાળક એને ગુજરાતી ભાષા આવડશે હિન્દી આવડશે ને સાથે સાથે ઈંગ્લિશ પણ આવડશે જ નથી આવડવાની એવું તો નથી જ જારે ઈંગ્લિશ માં ભણતા ઈંગ્લિશ માં ભણતા બાળકોને ઇંગ્લિશ તો પાવરફુલ આવડશે જ હિન્દી તો આવડશે જ પણ ગુજરાતી માં જયારે ગણિત ની વાત કરીએ ને તો ગુજરાતીમાં તમે એમને ખાલી એવું કહેશો ને કે નેવ્યાસી રૂપિયા થયા એટલે આપણને એમ પૂછશે કે નેવ્યાસી એટલે એટલે આપડે એમને તમે કેવું પડે કે એટી નાઈન
બરાબર છે અત્યારે એવું જ છે પણ પણ તોય અત્યારના અત્યારના જનરેશનને ઈંગ્લિશ ને એટલું બધો મોહ છે ને ઈંગ્લિશ બધા છે ને જો એને છોકરા ઇંગલિશ મીડિય માં ઈંગ્લિશ મીડિયમમાં હ શું ઇંગ્લિશ મીડીયમ પણ તમારા છોકરાને હા હા કોબ બોલ બરાબર એ જ ને તો
તમે શું તમારી તમારા તમારે શું છે બાળકોમાં છોકરો છોક
મારે બે બેબીઓ છે હમ્મ મારે પણ મારી બે બેબીઓ ભી ગુજ હા મારી બંને બેબીઓ ગુજરાતી ભણેલી છે હેલો હેલો હા એ ગુજરાતીમાં
મારે પણ એક બાબો છે જે અત્યારે મેં એને ગુજરાતી મીડિયમ માં જ મુૂક્યો છે મને મારા ઘર માંથી બહુ ફોર્સ કર્યો કે ઇંગ્લિશ મીડિયમમાં મુકો છોકરાનું ભવિષ્ય બગાડો છો તો શું આપડે હું તમને એમ કહૂ કે આપડે આ નરેન્દ્ર મોદી છે કયો ઇંગ્લિશ મીડિયમ ભણ્યો છે
બરાબર છે
દેશને આખા દેશ ને ચલાવે છે તો શું એને દેશનું ભવિષ્ય બગાડ્યું
ના ના કશું નહી એવું તો
કેટલાય એવા મોટા મોટા માણસો છે જે ગુજરાતી મીડિયમ એ પણ સરકારી તેમાં ભણીને મોટા થયા છે.
અરે એક એમાં કશું ઇંગ્લિશ કે ગુજરાતીનું મહત્ત્વ નહીં તમારા ઉપર અધર કે તમે કેવું ભણો છો.
ગુજરાતી વાળો છોકરો પણ કડકળાટ ઇંગ્લિશ બોલતો હોય છે.
બોલે છે બોલે છે અત્યારે નથી બધા ગુજરાતી મીડિયમમાં. ભણેલા કેટલા છોકરાઓ એવા છે જે વિદેશમાં જતા રહે છે નથી જતા.
જાય છે જાય છે એજ ને. અને એવું નથી હોતું કે ગુજરાતી મીડિયમમાં ભણેલા છોકરાને કશું આવડે નહીં. અત્યારે એ અત્યારે ગુજરાતીમાં પણ એટલું બધું એ થઈ ગયું છે ને. હવે આજે એક થી બાર તો ગુજરાતી કમ્પલસ રી આવે છે પછી કોલેજમાં પછી ઇંગ્લિશ જ આવે છે ટોટલ અને હ અને એમાં બી એવું હોય છે કે ગુજરાતી મીડિયમ ની કોલેજનું થોડું મહત્વ ઓછું હોય છે‌. બાકી અત્યાર તો કોલેજોમાં પણ ઈંગ્લિશ આવી ગયું છે કે ઇંગ્લિશમાં જ ભણવાનું. હમ્મ તો કેમ ગુજરાત તી મીડિયમ ના છોકરા ઇન્ગ ઈંગ્લિશમાં નથી ભણી શકતા ભણે છે.
ભણે ભણે ભણે કેમ ના ભણે. આપડે ભણ્યાસ ને આપડે ગુજરાતી મીડિયમ માં જ ભણ્યા ને.
પણ પહેલા પહેલા કેવુ અત્યારે ઈંગ્લિશ નું મહત્વ વધી ગયું છે પેલા આવું હતું જ નહી. કે ઇંગલિશ નહી કતો આ નહી. પણ અત્યારે એટલું બધું ઈંગ્લિશ નું મહત્વ જ્યાં જુવઓ ત્યાં ગાંડાની જેમ બધા. ઈંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ ગુજરાતી નું મહત્વ ઓછું થઈ ગયું છે. જે આપડી માતૃભાષા છે આપડી માતૃભાષા છે.
એમ જ કેવા માંગુ છું હું એમ જ કેવા માંગુ છું કે જો આજ રીતના દરેક પેરેન્ટસ પોતાના બાળકને ઈંગ્લિશ મીડિયમ માં જ મુક્ શે તો પછી ગુજરાતી ભાષા તો નષ્ટ જ થઈ જશે ને.
હા એ જ ને. અને જો પેલા અને અને અત્યા પેલાના તો કઈ એટલા ભણેલા નતા કે મા બાપ ને ઇંગ્લિશ આવડે અત્યારના મા બાપ ને નથી આવડતું તોય કેટલી ટ્યુશન ફી ખર્ચી ને છોકરાઓને ભણવા મોકલે છે કે ના અમે નથી ઇંગ્લિશ માં ભણ્યા તમે ભણો. આજે ગમે તેમ કરીને પૈસા લાવીને છોકરાને ભણાવવાના હા એટલે કે મગજ ઉપર એ કેટલું એ ટેન્શન આપીને છોકરાઓ પાછળ એ કરતા હોય છે‌. અને છોકરાને બી એટલું પ્રેશરાઈઝ કરે છે. કે ના છોકરા ને ના જવું હોય તો એ પરાણે ઇંગ્લિશ મીડિયમમાં જા તુ પેલા નો છોકરો જાય છે પેલ પેલાનો છોકરો જાય છે મારો આનો છોકરો જાય છે તરે બી ઇંગલિશ જ કરવા એવું એવું પ્રેશર આપવું જોઈએ નહીં છોકરાને અત્યારે.
એમ નહી પણ પેલું ગુજરાતી માં કહેવત નથી કે ગાંડરયો પ્રવાહ
હા.
એક ઘેટું ચાલે ને એની પાછળ પાછળ બધા ઘેટાની લાઈન બને. હા એ રીતના છે, કે એક છોકરા એ જે એક છોકરાને મૂક્યો ને એટલે હવે બધાનેમજ કે ના ભાઈ હું મારા છોકરાને હવે ઈંગ્લિશ મડમકું ગુજરાતી મીડિયમ એટલે એટલે આ લોકો માટે ગુજરાતી મીડિયમ એટલે શું છે? કે ભાઈ જે હાવ ડફોર છોકરા હોય ને. એને ગુજરાતી મીડિયમ માં મૂકે બાકી હોશિયાર છોકરા તો ઈંગ્લિશ મીડિયમ માં જ ભણે. એવું આ લોકો નું માનવું છે.
હા એટલે આજુબાજુનું કલ્ચર એવું હોય. કે આજે એ જોતા હોય લોકો આજુબાજુનું. કે ના ઈંગ્લિશ વારાની વેલ્યુ વધારે હોય, ગુજરાતી વારાની વેલ્યુ ડાઉન હોય. પણ એવું કશું હોતું નથી. એ આપણા મનના વિચારો એવા હોય છે. કે ઈંગ્લિશ મીડિયમ વારુ છોકરું હોશીયાર અને ગુજરાત બંને ઓનુ કમ્પેરિઝન કરજો. કોણ આગળ એક્ટિવિટી કરતું દેખાશે તમને ખબર પડી જ જશે જોઈને.
એ તો આઈડિયા આઈજ જાય.
હ.
એ તો આઈડિયા આઈ જ જાય કારણ કે મારો બાબો જ પોતે ગુજરાતી મીડિયમમાં ભણે છે. અત્યારે ગુજરાતી મીડિયમ માં ભણતું છોકરું હોય ને ક્યાં બહાર જાય ને તો એમના મમ્મી પપ્પા પપ્પાને શું કે મમ્મી જય શ્રી કૃષ્ણ જય મહારાજ. હું જઈને આવું છું, જારે ઈંગ્લિશ મીડિયમ ન છોકરું બાર જાય ને. બાય મમ્મી બાય પાપા.
એટલે આપણું જે આપણા આપણી જે સંસ્કૃતિ છે એને ધીરે ધીરે, ઓછી થતી
નષ્ટ થાય છે નષ્ટ થાય છે ધીમે ધીમે.
હા એટલે છોકરાઓને એ અંદર આવતું જ નથી બાય ને.
હ હા હાઈ બાય થઈ ગયું છે અત્યારે ઈંગ્લિશ મીડિયમ માંથી. હમ. એ તો પેરેન્ટ્સ પણ પેરેન્ટ્સ થોડું શીખવાનું, હા.
અત્યારે પેરેન્ટ્સ શીખવાડવું જોઈએ હાઈ હેલ છોડો જય શ્રી કૃષ્ણ બોલો.
હા એ આપણે આપણેે ગમે તે એમાં ભણતા હોય પણ આપડણે આપણું કલ્ચર નઈ ભૂલવાનું. ક્યારેય.
ક્યારે ના ભુલાય. ગુજરાતી ભાષા અનેને ગુજરાતીની સાંસ્કૃતિક ભાષા.
બરાબર છે એજ ને. હા, ને અત્યારે પણ એનું શું કેહેવાય કે મહત્વ વધી ગયું છે.
બો જ ક્રેઝ વધી ગયો છે. બસ બધાને એવું છે કે ઈંગ્લિશ મીડિયમમાં ભણાયને મારા છોકરાને હું નરેન્દ્ર મોદી બનાવી દો.
અરે બાપ્પા એના માટે કેટલી મહેનત કરવી પડે છે એમ બનાય છે. કશું
કોઈ મેનત અને નસીબ.
હા હા એ જ ને. હમ.
એનામાં એના માટે તમને તમારી સંસ્કૃતિ વિશે જ્ઞાન હોવું જોઈએ ને
બરાબર છે સાચી વાત છે તદ્દન
હા એ એ સંસ્કૃતિ નું જ્ઞાન તમને ગુજરાતી મીડિયમમાં ભણવાથી જ મળશે ઇંગ્લિશ મીડિયમ માં ભણવાથી ની મળે ઈંગ્લિશ મીડિયમમાં તો હાય હેલો ને બાય જ આવશે
બરાબર છે એજ ને હ હમ હમ બોલો બીજું કેમનું ચાલે છે હેલો.
હલો.
હેલો.
નેટ નેટવર્ક ના લીધે ડિસ્કનેક્ટ થતું રહે છે.
હ હા અત્યારે બહ પ્રોબ્લેમ છે આ.
હા સારું તાર ચલોો હું પછી કોલ કરું તમને.
સાર સારું હ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી જય શ્રી કૃષ્ણ.
સય શ્રી કલેષ્ણ.